હ, જય શ્રી કૃષ્ણ બેાઈન આવાજ આ રીત છે? તમારી અવાજ બરાબર નથી આવી ર છે, હા
આ ર અ તો અી સાચી આ રહી વેલા અબ ઠીકે.
હા સારો હમ હમ સારું આવી જ જ છે.
આજે આપણે આ
તમે કેમ છો?
હમે સારું છે તમે કેમ છો? તમે શું હા તમે શું કરો છો?
કઈ નથી બસ એ ખાણા બનાયા ઝાડુ પચા કીધા. તમે ક કેમ બનવાયો છે જીમવા
રોટટી સાગ બન રોટ લના હ સાગ બના ને કોઈ બનાયો કોઈ બનાવ
હમ હવે વન સાથે તો છશ પણ છે.
હા છ. તો જરૂરી છે છાસ નહી હોય તો પીવું બ્રોટલું નહીં ખાઈ શકો.
હા પણ ગુજરાતી ભોજન ની તો વાત છે અલગ છે.
બ તો
હમ. ના આપણ ખાન પાાન તો સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોય. એ કેને.
સાચી વાત એ આપણું ભોજન તો આપણું જ હોય નહ.
હમ ના હમેશા બહાર ન ભોજન કરતા ન સારું હોય જ છે.
હા સાચી વાત એ એક સેકન્ડા બેન
હમ હમ હ.
ઓર તમે સારું છે.
હમ.
ઓ તો તમે સબ સારું છે.
હમ સારું જ છે.
હા મે આજ ખાન પાણની બાત કર રહી હતી ના આપા
હમ.
હમ. ઓર
હ.
અ આપણું ખાંડ પણ સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે હે ને
હા સાચી વાત કે તમે ઘરનું તાજું ભોજન અને હંમેશા બહારનુ ભોજન તો કરતા સારું જ હોય જ છે.
બિલકુલ ઘરમાં બનતું ભોજન સ્વચ્છ અને પોસ્ટિંગ હોય છે
હમ તમે સવારમાં નાસ્તામાં શું લો છો
અમ ક્યારે ઉપમા ક્યારેક પોવા તો ક્યારેક થેપલા અને દહીં લેલા
હમ મારે ઘરે પણ થેપલા ખુબ પસંદ કરવામાં આવે છે.
હા સાચી વાત હે. અ થેપલા યાત્રા દોરન પણ ખુબ કામ લાગે છે લાંબા સમય સુધી તાજા રહે છે.
હા અને સાથે દાણું હોયતો ને તો સ્વાદ વધી જાય
હા સાચી વાત હે હા તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો
હા પણ હવે ઓછી કરી દીધી છે ને તો વધારે સ્વાસ્થ્ય માટે ના સારી નથી
જો પાણી અને તાજા ફળનો રસ વધારે લઈ લેવું જોઈએ
હા પણ ડોક્ટર પણ એ જે કહે છે ને કે રોજ ખુબ પાણી પીવું જોઈએ
હા પાણી શરીર ને સ્વસ્થ રાખવામાં ખુબ મદદ કરે
હમ આજકાલ ફાસ્ટ ફૂડ નું ચલન ખુબ વધી ગયુ છે
હા સાચી વાત છે બાળકોને પીઝા બર્ગર અને નૂડલ્સ ખૂબ ખૂબ ગમે છે
પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ ખાવામાં યોગ નથી
હા એમાં તેલ મીઠું અને મસાલા વગેરે હોય છે ને
હમ એનાથી વજન વધી શકે અને બીજી તકલીફ પણ થઈ ગઈ શકે
એટલે જે ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે
હમ પણ એટલે જ ઘરનુ ભોજન સર્વોત્તમ માનવમાં આવે
તમે બાળકોને સ્વસ્થ ખાન પાાન માટે કેવી રીતે પ્રેરણા આપો છો
હું તેઓને ફળોની સુંદર પ્લેટ બનાવીને આપું જ છું
વાહ આ તો ખુબ સારી યુક્તિ છે
હા રંગબેરંગી ફળવાનો જોઈને બાળકોનુ ખુશી ખાઈ લે છે
હા સાચી હ અમારાા ઘરે દરરોજ એક ફળ ખાવાનો નિયમ છે
ખુબ સરસ સરફરજ કેળું એ કપૈયું એ દ્રાક્ષ અને જાયફળ એ સ્વાસ્થ્ય તે ખુબ ફાયદાકારક છે
હમ સાચી તમે છાશ પીવાનું પસંદ કરો છો
હા ગુજરાતમાં તો છાસ તો ભોજન નો મહદ ભાગ છે.
હા સાચી છાચ પીના તો ક અચછો નહી લાગે છે છાંચ પીવાથી પાચન શક્તિ સારી રહે છે ને.
હ હમ અને ગરમીમાં શરીર ને ઠંડક પણ મળે છે.
સાચી વા મારા દાદા રોજ જામ્યા પછી છાાસ પીતા ઘતો
હમ અને ગરમીમાં પણ શરીર ને ઠંડક પણ મળે
સાચી વાત છે એ જૂની પીઢી ના ખાન પાન હા ખૂબ સમજદારી હતી એને
હમ તેઓ સાદા આપને અને પૌષ્ટિક ભોજન લેતા હતા.
હા એટલે જ તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવ તા હતા
હમ હ તમે શું માનો છો સવારે નાસ્તો કરવાનું મહત્વ શું છે?
સવારે નાસ્તો શરીર ને ઊર્જા આપે છે. ઘણો લોકો નાસ્તો કર્યા વગર કામે નીકળે જાય છે.
એ સારી આદત નથી પણ નાસ્તો અને દિવસ ની શરૂઆત માત્ર જરૂરી જ છે.
થી શરીર માં તાકત રહે છે ને.
અને ધ્યાન કેન્દ્રિત કરવાના પણ મદદ કરે છે.
હ તુરે
આવાજઈ રીત છે બેન
હા અમે આવી છે પેલી કટીને કટીને આવે છે.
હમ હમ હ અને તમે મીઠાઈમાં શું પસંદ કરો છો?
હમ મને શ્રીખંડ અને અને મોહનથાળ ખૂબ ભાવેે છે ને એ કાજુ કતલીને બે ઘણી ખીર મ બસુું અને ખીરને મને ખૂબ પસંદ છે.
હમ પણ મીઠાઈ મર્યાદાનામાં જ ખાવી જોઈ છે.
હા વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક બણી શકે ને
હમ સંતુલિત આવે પણ જરૂરી સર્વોત્તમ છે.
હમ તમે શાકભાજી માં શું વધારે વણાવો છો.
ભીડા દુધી તુરિયા ગવાર બેથી
હમ લીલા સાગ મ સસ વસ્ત માત્ર ખૂબ લાભદાયક હોય છે.
હમ એમાં વિટામિન અને ખનીજ ખુબ હોય છે ને.
હા ડોક્ટર પણ રોજ શાકભાજી જીી ખાલા આપે છે.
હમ હા સ્વસ્થ જીવન માં તો એ જરૂરી જ છે ને આપણે તો
હમ આદની આ ભાગ દોડ ભરી જિંદગીમાં સ્વસ્થ ખાન પાન રાખું થોડું મુશ્કે સ્થિર બની ગયું છે.
હમ પણ જો ઈચ્છા હોય તો સમય કાઢી શકાય
સાચું કહ્યું અ સ્વાસ્થ્ય કરતા મહત્વનું બીજું કશું નથી.
જેવું ખાશું તેવું બનશું આ આ કાવત એકદમ સાચી છે ને
હા એકદમ સાચી છે એટલે આપણે તાજું સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ
અને જંક ફૂડ ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ
હા સાચું એનાથી આપણું સ્વસ્થ સારું રહે અને જીવન સુકીર બને
બિલકુલ સહી કે તને સારું ખાન પાણી સ સારું સ્વાસ્થ અને સારું જી વન આપે જ છે.
સાચી આજ ખાનપાન વિશે વાત કરીને ખુબ આનંદ આવ્યો
મને પણ ખુબ આનંદ આવ્યો છે ને પણ કેમ અ એ પણ શાક ની ટેન્શન છે ને કે સવારે ઉઠતા કેમ શાક વણવ
ના બો તો તો ઘણું ભારે ટેન્શન છે સુબે સવારે એ પક કોનું વણો રોટલો તો આપે છે કે રોટી અ થઈ જાય રોટી રોટલો તો થાય જાય કે આટલો આટલો લેતો આટોલેને રોટ આટલો વણાદો પર સાાકરને વણાવો થાય જયયો થાય જાયએ કે ટેન્શન થાય જયું
હા સાચી કહી તમે પણ આના બાળકોને રોજ રોજ ફરમાય છે મમ્મા એ બનાવો મમ્મા એ બનાવો
પણ અને લીલું સબ્જુ બનાવા ભાજુ તો અના સ્વસ્થ રહે પૌષ્ટિક ભોજન લેતા રહો
હા ઠીક બેન પચ બસ સાચી વાત કરું પછી બાત કરું ઠીક છે